હા મજામાં તમે કેમ છો
હું પણ મજામાં.
બાકી શું ચલાલી રહ્યું છે આજે સવારે છે ને હું વોક પર નીકળી મે ત્યારે તમને જોયા બો ફિટ લાગતા હતા શું છે?
કઈ નઈ બસ યોગા બીજું કઈ નહી.
અચ્છા યોગા કરી રહ્યા છો તમે શું વાત છે.
હા મારે મોટી બેન જ ને એ મને સજેસ્ટ કર્યું કે ભાઈ યોગા કરવા લા થોડો ફિટ લાગશે અને અને થોડો
અચ્છા હા એ વાત તો તમારી બેહેને સારી એક્સરસાઇઝ કરવાથી છે ને આપણું સ્વાસ્થ્ય અને માનસિકતાના બ બંને સારા થાય છે
હમ એજ ને તમે પણ બહ ફિટ લાગતા હતા
હા હા એમ તમારી જેમ હું પણ હમણાંને થોડુંક એક્સરસાઇઝ અને જે હું જીમનું વર્કઆઉટ ચાલુ કર્યું છે.
હ હ જીમ બી ચાલુ છે તમાર તો.
હા જી પણ ચાલુ છે છે આખું દિવસમ આડસ ભર્યું લાગતું રે અને ત તણવ લાગે ઘરમાં પણ છે ને એટલુંછોડું થતું હતું કે પૂછો જ નહી એના કારણે છે ને મેં વિચાર કર્યું કે ચાલો થોડીક એક્સરસાાઈઝ કરી તો એના કારણે હું ચાલુ કર્યું.
કીધું કેમ કે ઘરમાં બેસી બેસીને બીને બહુ ચીડચીડો થઈ જાય માનસ
હા એજ એજ અને ને આપડે થોડું એક્સરસાઇઝ કરીએ ને તો આપડું મન પણ સારું રહે. અને શરીર માટે તો સારું છે જ એ હા
પછી બ્રિદિન બ્રિથ આઉટ કરીએ
હ હા એ જ વર્કઆઉટ કરે એટલે મને છે ને થોડો શ્વાસ ન પણ પ્રોબ્લેમ છે ને તો મને ડોક્ટરે પણ સજેસ્ટ કરેલું કે તમે થોડું વર્કઆઉટ કરો તો એનાથી શું તમારી શ્વાસમાં થોડો ફેર પડશે તમને તો એમની વાતપણ ખરી જ્યારથી મે એક્સરસા શ કરીને વર્કઆઉટ તો થોડી શરૂઆતમાં મને થોડું અઘરું લાગ્યું થોડું સાસ ફૂલતું હતું બધું થતું હતું પણ એના પછી હવે મને છે ને બહુ જ સારું લાગે છે.
હા એ તોશુરૂઆત માં લગભગ પાંચ છ દિવસ આપડે લાગે કે ભાઈ અપરાથી ની થાય એવું તેવું આપડી કેમ કે બોડી જ આપ પહેલાથી વોર વકઆઉટ નહીં કરેલી હોય અને આપણે એકદમ કરવા લાગી જાય તો આપડ એવું લાગે કે ભાઈ નહીં થાય. જવા દો એને છોડી દો પણ આપડે એને છોડી દીધું તો પછી આગળ
સાચી વાત કરી છે શરૂઆતમાં લાગે કે ભાઈ મારી તો બઉ થતું છે હવે માંથી નથી થશે આપણે ગીવઅપ કરી દઈએ પણ નહી એવું નહી કરવાનું થોડાક દિવસ લાગે, પણ પછી તમને એવી ટેપ પડશે ને કે તમને એક્સરસાઇઝ કર્યા વગર ચાલશે જ નહી અને છે ને અ હા અને શુરૂઆત એમાં છે મારાથી છે ને બે માળ પણ નહી ચઢતા હતા. આમ હું સા છે ને ફૂલી જતો તો મારાથી ખરેખર હવે તો હું ત્રણ પણ આ આરામથી ચડી જાઉં છું વગર સાસ ફૂલે.
હમ કેમ કે આપડે આદત ની હોય ને
બોલો.
ખાલી ચાલવા. તો પણ આપ શ્વાસ નો પ્રોબ્લેમ સારું.
હા એ વાત. તો ખરી છે, ને તમે અગર તમારી પાસે વધારે સમય નથી, તો તમે સવાર કરતો સાંજ એમાં ફક્ત તમે એક કલાક વોક પણ કરી લેશો ને, તો એ પણ તમારા સ્વાસ્થ્ય માટે ખુબજ. સારું થશે, હમ. અને પછી છેને, અ. આ તમે જો, આ યોગા કરો છો, એના તમે મને ફાયદા વધડી શકો છો.
ફાયદા, તો હવે જો જ. તમને એ. દિવસમાં આ દિવસ. સારું જાય, પછી આપડી. ચીલચીડ પણ ના એ વધારે નની થાય શાંત થઈ જાય, અને આપડે બીજા કોઈનાથી વાત, કરો ને આપડે એવું, લાગે કે ભાઈ આજે સારું લાગે. લાગતું છે, કેમ કે આપડે પેલા જ યોગા. કરેલું હોય, અને. બીજા ન કોઈને હાથે, વાત કરું તો એવું નહી થાય, કે ભાઈ આપડો આપડી વાતમાં. કઈ ડિસ્ટર્બન્સ, થાય આપણે એવું લાગે. કે ભાઈ એના, આ તે આપડે હજુ અડધું એક. કલાક વાત, કરો ક સારું લાગે એવું થાય.
એ વાત તો ખરે તમારે તમારે કે છેને, યોગા યોગા, કરી કે ભલે એક્સરસાઇ કરી એનાથી છેને, મન તો શાંત રહે છે, તણાવ પણ ઓછો થાય અને છેને, મેન વાત મને એમ લાગે છે, કે યોગા કરવાથી છે શરીર છેને. લવચિક, બની જાય છે. જેમ, બાાડો એ મળી જાય છે. સરાર.
એજ અને મન પૂરું શાંત થઈ, જાય આપડે એવું લાગે કે. આપડ કશે એકદમ, જંગલમાં ફરવા ગયેલા છો. બધા, એવું એકદમ, શાંત વાટે.
તમારી ખરી અને જે આપડું છેીડછાડું પણ હોય, ને એ પણ થોું ધીરે ધીરે છે ને ઓછું થતું જાય. અને હેલ્થ, તો સારી રહે જ છે.
એ જ નહી, અને આપણે કશે આપણેે કશે બીમારી. હર, ઓ એમ. મતલબ એ ડોક્ટરે કીધું લેું હોય, કે ભાઈ તમને દવા, જ લેવી પડે એવું તેવું અને આપડે દવા લેવાનું. ઘંટાળો, ઘંટાળો આવતો હોય, તે યોગાથી બી. પૂરતની થઈ નોર્મલી ફરક, તો આવી જાય બીમારી. માં બી.
હા એ વાત તો ખરી તમારી તો અને છે ને યોગા તો થોડું ધીમું પ્રોસેસ છે પણ એના ફાયદાઓ બહુ બધા છે. ઘણી બધી બીમારીઓ તો પણ. આપણને છુટકારો મળ મળે છે એનાથી, હમ્મ અને છે ને એક્સસાઈઝ થી શરીર પણ ને મજબૂત બને છે અને જે મેં પહેલા જ કીધું તમને સ્ટેમિના તો વધે જ છે. અને દોર હા અને ધર છેને સમયસર અગર તમે એક્સરસાાઈઝ કરી લો ને તો તમારા હેલ્થ માટે તો સારું છે ઘણી નહી મતલબ પિસ્તાલીસ મિનિટ પણ તમે અગર. આવ શું કે વર્કઆઉટ કરી લેશો દોડવા જતા રહેશો તો અને સ્ટ્રેચિંગ પણ કરી લેશોને તો પણ એ ખૂબ જ સારું છે.
હા એ તો છે જ નહી. કેમ કે સ્ટ્રેચિંગમાં જ. બો. બોડી નો એસ એ થઈ જાય.
એ તો છે મતલબ છે ને કે હું તો છે ને દરરોજ છે ને ત્રીસ મિનિટ હ તો કરું જ છું. હા એક્સરસાાઈઝ મતલબ થોડી. ત્રીસ છવ્વીસ પીસ્તાલીસ મત એના અંદર-અંદર એ આપું વર્કઆઉટ કરી લઉં છું એના પછી હું રનિંગ કરું છું. અ પંદર વીસ મિનિટ એટલે આખા દિવસ કલાક ટુ દોઢ કલાક તો હું મારા માટે કાઢું જ છું.
તેજ નહી કેમ કે આપડી બોડી ની ભી આદત થઈ જાય કે નહી ભાઈ આ મા. આપડે હવે. એક્સરસાઇઝ કરવા લાગી ગયેલો છે. એને બી મેન્ટન જ મુક છે આપડ બોડી એવું મતલબ બોડી બી મેન્ટેનમાં રહે.
હા તો તમે તમે આ પ્રાણાયામ કરો છો તો એના ફાયદા ફાયદા શું થાય છે?
પ્રાણાયામ માં જો આપડે કઈ પી પેન હોય તો એ ઓછું થઈ જાય પ કે આપણા એ ડાયજેસ્ટ સિસ્ટમ બી સારું થઈ.
હા અને મતલબ એમ છે ને કે આપણે છે ને આ કરીએ તો આપણી એકાગ્રતા પણ વધે છે ને અને શ્વાસ લેવાની ક્ષમતા પણ આપણી વધી જાય છે કદાચ. મને આમ યોગનું થોડું એક્સપિરિયન્સ થોડું ઓછું છે પણ મે આમ સાંભળ્યું છે
હા. હા મે બી હજુ હજુ કરવા લાગ્યું છે હવે માર સિસ્ટર જેવી કે એવું હ કરું છું કેમ કે એ ક્લાસ કરેલા છે.
હાલ જો ભલે યોગા કરો કે એક્સરસાઇઝ કરો બંને છે ને પોતાના એકબીજા માટે બંને સારા જ છે મતલબ મ એવું છે કે હા જે યોગ હોય ને એ આપણને મજબૂત બનાવે મનને મજબૂત બનાવે અને જે એક્સરસાઇઝ હોય ને શરીર ને મજબૂત બનાવે.
હા એ તો બે હરકત જે કોઈ પણ એક કરરો હોય આપડી બોડી બેવવા
હા આપશે મતલબ આજનું જે આજનું જે જનરેશન તને આજનો જે જમાનો છે ને એ પ્રમાણે છે ને આપણે આપણા શરીર ને ફિટ રાખવું ખુબ જરૂરી બની ગયું છે, કારણ કે સ્વાસ્થ્ય થી મોટી કોઈ સંપત્તિ નથી, આજે આપણું સ્વાસ્થ્ય સારું હશે તો થું ફ્યુચર સારું રહેશે
હા એ તો છે જ નહી કેમ કે હવે જો હવે આપડે કઈ પણ ખાઈ લે બહાર જઈને કઈ અ ફૂડમાં પછી એવું નહી કે ભાઇ આપડણે ડ્રાયફ્રૂટ જ ખતા છો કે આ ફ્રૂટ જ ખતા છો બહાર જોવા મળે આપડે પછી એ નાસ્તો મળે એ બધું આપણું ટ્રાય કરે તે એટલે જ બોડી બી પછી કય કઈ વાર આવે જો તેલ નો વધારે ખવાઈ જાય. તો આપણેે ખાંસી થઈ જાય. તો પછી.
હું, ગરૂ‌‌ બેસી જાય સાચી વાત, તમે આમ કેવા કે મતલબ એક્સાઈઝ ની જોડે જોડે આપણું ખાનપાન પણ એટલું જ મહત્વનું છે.
હું એજ ને આપડે ને તો એક્સરસાઇઝ કરતા જ જો અને ખાન પાાન પર ધ્યાન ને આપતા છો, પછી એક્સરસાઇઝ
તું કંઈક ફાયદો નથી હા બત મતલબ એવું છે, કે એક્સરસાઇઝ તો છે, ને શરીર માં ખાલી અ સી શું કે ત્રીસ થી વીસ ટકા જ કામ કરે છે, સિત્તેર થી અસી ટકા આપણું ખાનપાન કામ કરે છે.
હમ્મ, એજ ને હવે જો પેલા લોકો એક એક્સરસાઇઝ કરતાં હતા, કે નહીં કરતાં હતા, એ તો કોઈ ખબર નહીં. એ પણ પેલા લોકોનો ખાન પણ હારૂ હતું.
હા, એટલે એમનું સ્વાસ્થ્ય સારું હતું.
હવે જો કોઈ- કોઈ તો, સો વર્ષ સુધી, જીવંત રહેલો છે. એ હવે, ચાલીસ સુધી જેમ તેમ જતા છે.
સાચી વાત કીધી એટલે છે, ને એમાં છે, ને આપડે છે, ને આજે ચીઝ છે, અને મેદો ખાસ કરીને મેદો ચીઝ મેદો છે, આ બધી છે ને વસ્તુઓને આપણે ઢાંકી ભલે બહાર કાઢી દેવી જોઈએ, આપણે લાઈફમાં આ બધી વસ્તુ ખાવી ન નહીં જોઈએ, આ મેદુ તો મેં આમ છે કે, ધીમો ઝેર છે. શરીર માટે આતો ખાસ કરીને ખાવું જોઈએ.
પંદના એવું, કોને કેવાનું હોય તો બધા એન પાછળ લાગી ગઈલા છે. કે હવે, જો બધા જગ્યાથી ચીજ ખાય, પછી મેદા નો કેટલો આવે હવે.
હા, એતો છે, તમારી ખરી વાત, પણ આપણે આપણ‌ સ્વાસ્થ્ય નું ધ્યાન રાખવું છે, તો એના માટે છે ને આપણે આ આવું ખાવાનું બંધ જ કરી દેવું જોઈએ. અને હુંતો છે, ને બનતી કોઈ છે જ‌ બાર નું ઓછું જ ખાવ છું, કે અગર ક જવું પડ્યું કે ચાલો આમ તો, તો ખાઈ લેઉ છું, કારણકે મહિનામાં એકાદ બે વાર બસકી રોજ- રોજ તો હું બહાર ખાવાનું અવોઈડ જ કરું છું, હું ઘરથી ટિફિન લઈ જાઉં છું, અને ઘરનું જ ખાવાનું ખઉં છું.
હમ્મ, એતો તમે હાચુજ કીધું, કેમ કે બહાર ન હવે કોઈ કેવો બનાવે, કોઈ કેવો બનાવે. હવે આપડે જોઈ
હમ્મ.
હમ્મ. યોગા લીધે તો બહ સારું જ છે હવે જોવા જાય તો
હા, એ વાત તો તમારી ખરી, યોગા તો સારા છે જ આપણા સ્વાસ્થ્ય માટે અને છે ને આપણે શું કેતી આપણે છે ને બહારનું ખાવાનું છું ઓછું કરી દેવું જોઈએ અને છે ને સવારમાં સ્પ્રાઉડ લેવા જોઈએ.
હા, એતો છેજ.
પઉડ નો જ આપણે નાસ્તો કરી લેવો જોઈએ, એના અંદર જ બધું નાખીને એક બાઉલ સ્પ્રાઉટ તો આપણે ખાવુંજ જોઈએ, એનાથી આપણું પ્રોટીન ઇન્ટેક પણ મતલબ થોડું ઘણું આપણને મળી જાય છે. આપણે વેજીિટેરિયન છે, તો આપણે કેવી રીતે ઇન્ટેક પૂરું કરવાના, તો સ્પ્રાઉટ છે, દાળ છે, હા એ બધું છે ને આપણે સમયસર ખાઈ જ લેવું જોઈએ, જેથી આપણને સ્વાસ્થ્ય એનામાં પણ મદદ કરે.
એ જો તમારા સિંગ થઈ ગયા, પછી તમારા એ ચના થઈ ગયા, હજુ મોંઘ થઈ ગ્યા.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
કોઈ કોઈ વાર ઉડદ ઉડદ તો કોઈ ખા ન તો નહી પછી એ જો તમારા ત્રણ ચાર કડધાન્ય છે. ને એ રાતના ભીગોઈને હવાર મખા જાય એવી હારા
હારબરર ન એ વાત તો અમે ખરી કીધી એ પણ સારા છે. હું તો છે ને રાત્રે બધા જ કઠોળ ભેગા કરીને મૂકી દઉં છું, અને સવારે એની જ નાસ્તો કરું છું. હા તો ચા ચાલો તમે મને કયો તમા યોગા ના કઈક વિષય મને જણાવજો હું, તમારી ઘરે આવું, ત્યારે મને પણ બતાડજો.
હા ચાલશે ચાલશે.
ઠીક છે, ને થોડી ઘણી ટીપ્સ આપજો મને ચાલો.
ચાલો પછી વાત કરીએ.